હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં છે, તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા પૂરું થઇ ગયું તમારું વેકેશન?
હા બિલકુલ હવે જો પાછા ફરીથી આપણા કામ- ઉપર લોટી ગયા છે બાળ કો ર ર પાછા નિશાળા જવા લાગી ગયા છે અમે પણ અમારા- કામ પર જવા લાગી ગયા છે.
બિલકુલ હવે જે બધાના મમ્મીઓના જે અલારામ સેટ હતા તે ઓફ ઓન થયા પેલા શુ. કે ઓફ કરી દીધા હતા હવે બધા અલાર્મ પાછા ઓન થઈ ગયા હોય મમ્મી મોડ ચાલુ હવે.
બિલકુલ હવે જોઈએ તો હવે- ફર્સ્ટ સેકન્ડ દિવસ તો મને પણ જાતે પણ બહુ જ કંટાળો આવતો હતો કે શું- કરીશું કેવી રીતે ઉઠવાનું પાંચ વાગે કેવી રીતે ઉઠવાનું પણ ચલો એ બે દિવસ પછી હવે તો આમ આદત પડી ગઈ.
બિલકુલ એ જ ને હવે છોકરાઓને પણ કંટાળો આવે શું અને- અ પછી તો આદત પડી જાય એ લોકોને હવે મારે બી કેમ સ્કૂલે જવાના હોય ને છોકરાઓ તો જલ્દી જલ્દી ઉ ઉતાવળમાં એ લોકો નાહીને નીકળી જાય મારે નાનો બાબો છે એ પહેલાં તો હું જ એને નવડાવતી હતી. પણ હમણાં એ જાતે જ નાહાય છે. તો જલ્દી જલ્દી ઉતાવળમાં નાહઈ ને નીળી જાય- તો છોકરાઓ તો તમને ખબર જ ને કે કેવું નાય એ લોકો તો-
બિલકુલ-
પછી આપણે આવી નાની નાની વસ્તુનું પણ આપણે બહુ ધ્યાન રાખવું પડે ને કે જેમકે આપણા નખ- છે, આપણા કાન છે, એ- મતલબ ડેલી આપણે મતલબ એમને બી ચોખ્ખા કરવા જોઈએ આપણા- વાળ છે, કે શરીરનું એક એક નાની નાની વસ્તુ આપણે એકદમ ચોખ્ખાાઈ રાખવી જોઈએ તો પછી આવી રીતે અઠવાડિયામાં છે ને એ લોકોનો રજાનો દિવસ હોય ને શનિ રવિ રજા હોય ને- ત્યારે તો પછી હું જે એ લોકોને- એકદમ સરખી રીતે નવડાવું છું, નેલ્સ કટ કરવાના, કાન સાફ કરવાના- હ એ બધું હું જ પછી એમનું કરું છું.
બિલકુલ આપડે જયારે રોજ રોજના દિવસોમાં બાળકો જાય- છે હમણાં મારે પણ એવું જ હતું આમ થોડું શું છે કે વેકેશન હતા ને તો વેકેશનમાં એ લોકો જાતે જ સ્નાન કરતા અને બધું તો એ લોકો થોડા હાઈજેનિક નથી રહેતા સારી રીતે પોતાને સાફ સફાઈ નથી કરતા- તો આપણને બાળકોનેમ- અઠવાડિયામાં એક દિવસ કે બે દિવસ એમને સારી રીતે- એમની પૂરી શરીર ની સફાઈ કરવી જોઈએ જેમાં આપણને એમના- નાક અ પછી ખભા નાખુન. વાળ બહુ સારી રીતે સાફ ધ ધોવા જોઈએ તો એનાથી શું છે કે સાફ સફાઈ પણ મેન્ટેન રહે અને એમનું શરીર પણ અ સાફ રહે એમના શરીર પર કોઈ પણ પરસેવો અને જીવાણુ એ બધા પણ દૂર થઈ જાય છે આપણે જયારે સ્નાન કરાઈએ છીએ અને સારી રીતે એમનું મેલ ઉતારવું એ આપણને એમને થોડું થોડું શીખવવું જોઈએ કે આવી રીતે જાતે પણ પોતાના શરીરની કાળજી રાખવાની દાંત સારી રીતે સાફ કરવાના દિવસમાં હોય શકે તો બે વખત એટલે સવારે અને સાંજે સુતા વખત પણ આપણને અ દાંતની સફાઈ રાખવાની તેનાથી આપણા દાંત પણ મજબૂત રહે છે અને મોઢામાં દુર્ગંધ પણ નથી આવતી તો આવી બધી આદતો ની શરૂઆત આપણને બાળકોમાં નાનપણથી જ કરવી પડે છે
બિલકુલ અને બાળકો શું ઘણી વાર તમે જોશો ને બાળકો આવી રીતે નાતા સારા નથી ખાસ કરીને એમનો જે ગળા જેનો ભાગ હોય પછી એમના અંડર આર્મ્સ હોય કે એવી એ જગ્યા ઉપર આપણે મતલબ એ લોકોને અઠવાડિયામાં એવી રીતે સરખું ઘસીને નવડાવવું પડે છે હવે હું છે ને બે છોકરાઓની માતા છું તો હવે મારા છોકરાઓ મોટા થયા ને તો હવે એ લોકોને શરમ આવે છે મારી સાથે નાહવામાં તો પણ નાનાને તો હું જ નવડાવું છું અને મોટાઓને બી આપણે શીખવીએ છે કેવી રીતે તમારે ચોખ્ખાઈ રાખવાની કે મતલબ આપણે જો આપણે માતા તરીકે આપણે જ છોકરાઓને શીખવવું પડશે કેવી રીતે નાહવાનું શું તમારે સાફ સફાઈનું ધ્યાન રાખવાનું કે બધી જ રીતે તમારા શરીરનું એક એક પાર્ટ તમારે ચોખ્ખું રાખવું જોઈએ તમારી ડ્યુટી છે એ પણ તમારે સરખી ક્લીન કરવા જોઈએ અ બધું જ તમારે ચોખ્ખું ના એટલે પછી ઓલા ભીનાથી ભીના ભીના પણ કપડાં ના પહેરવા જોઈએ તમારું આખું શરીર એકદમ ટોવેલથી સરખી રીતે તમારે સાફ કરીને પછી તમારે કપડાં પહેરવા જોઈએ
બિલકુલ મારો નાનો બાળક છે ને એને તો બહુ જ આદત છે તો એના નહતા નહતા કેટલી બધી કસરત કરે છે કેટલા નખરા કરે છે પછી એ સ્નાન કરે છે એ અંદર બાથરૂમમાં જાય એટલે એને તો શ્રાવળ ચાલુ કરીને બહુ જ સમય સુધી પાણી સાથે પછી આમ સાબુ નું થોડું જક કરી નાખે પછી એનાથી રમે છે હ રમત રમતમાં જ મેં પણ એને ધીરે ધીરે થોડી સ્વચ્છતા કેવી રીતે રાખવું એના વિશે થોડું તો આમ ભાન કરાયો છે કે હાથ પગ પગના ક્યાંક ઢીચણ છે પછી એડીઓ છે એ બધું સારી રીતે આપણને ઘસીને સાફ કરવાનું બહાર રમવા જાાવ છો તો કેટલી બધી માટી પછી કેટલા બધા કીટાણુ તમે સાથે લઈને આવો છો તો હવે મારો બાળક શું છે કે એને સાબુન થી રમવાનું બહુ જ પસંદ છે તો એ સાબુનથી રમતો રગડતો જાય છે પછી કે છે કીટાણું બહાર નીકળી જઓ તણું બહાર નીકળી જાવ અને આમ આવી રીતે આમ રમત ગમતમાં હું એને એની શરીરની સાફ સફાઈ નું થોડું અ ધ્યાન અપાવું છું
હા બહુ સરસ રમત રમત માં છોકરાઓ બધું શીખી પણ લે છે ને પછી પછી એ ધીરે ધીરે રમત રમતમાં એક એમની છે ને એક હેબિટ બની જાય છે. અ આપણે કહેવાય છે ને કે કોઈ બી વસ્તુ આપણે વીસ કે એકવીસ દિવસ કન્ટિન્યુ તમે એજ જ વસ્તુ તું કરશો ને તો પછી એ વસ્તુની તમને આદત લાગી જશે
બિલકુલ આપણો જે સવારનું જે સ્નાન કરવાનું પદ્ધતિ છે એ પણ બહુ જ સારી છે કે આપણા જે અ એમાં શૌચ જવાનું જે પણ છે એ પણ આપણા જે વડીલો એ જે પ્રકારનું એનું જે ઉજવણી કરેલી છે એ બહ જ સારી છે નિયમિત આપ સવારે વેલુ પીવાનું પાણી પીવાનું પછી શરીરની અંદરની ગંદગી પણ કેટલી થાય છે.
થોડું નવું પાણી પીએ છે તો અ આપણને સાફ અંદરથી પણ આપણને સાફ સફાઈ થાય છે. એટલે શરીરની જેટલી જરૂરી છે કે આપણે બાહે તરીકેથી અ જેટલું શરીર સાફ રાખીએ એટલું જ આપને અંદરની તરફ કરી અંદરની તરફથી પણ આપણું શરીર સાફ હોવું જોઈએ જેમાં બધા બધા જ આપણા શરીર ના પાર્ટ આવી જાય છે. આંખો કાન નાક મોઢું પછી નાખુન
બિલકુલ ઘણા લોકો તો કેટલા મોટા મોટા નાખુન મતલબ નખ રાખતા હોય છે પણ એ મો ટા નખ રાખો એનો વાંધો નથી પણ એની સામે એનું પછી ડેલી તમારે એની સરખી રીતે કાળજી રાખવી પણ અ ખૂબ જ જરૂરી છે.
બિલકુલ છે કારણ કે એનામાં જે બેક્ટેરિયા કે કોઈ જલ્દી આપણા અંદર અસર કરે છે કારણ કે આપણે એ જ હાથોથી ખાઈએ છીએ. મોની અંદર ડાયરેક્ટ આંખોની અંદર નાકની અંદર કાનની બધી જગ્યા આપણે હાથ લગાયે છે તો એનું બહુ જલ્દી ઇમ્પેક્ટ પડે છે એટલે નાખુન રાખો મોટા અમે ખાસ કરીને છોકરીઓ છે એ લોકો બહુ જ મોટા નાખુન રાખે છે તો એ લોકોને એમની સફાઈની પણ સારી કાળજી રાખવી જોઈએ.
હા બિલકુલ પછી એ જ ગંદકી આપણા શરીર માં મારફતે જાય તો પછી કેટલી જાત જાાતની બીમારીઓ થાય પેટની તકલીફો થાય. ચોખ્ખાાઈ રાખવી તો ખૂબ જ જરૂરી છે. અને શરીર શરીરની સાથે હા બોલો
લોકો છે ને એ કાન ને સાફ સફાઈ નથી રાખતા. એ મતલબ સમય સમય પર આપણેે ને વષતી આપણને કામ કરવા જોઈએ અમ જયારે આપણે
રોજ આપણે આ રીતે એને ચોખ્ખા કરવા લઈએ.
બિલકુલ સારું સાચી વાત કરી કાન કાનો પણ આપણે બહુ સર મતલબ સાફ કરવા જોઈએ. અ યર હું તો છે ને કાન સાફ ઈયર પરથી પણ ઘણી વાર શું થાય છે એ વેક્સ છે ને પાછું અંદર જ ધકેલાય છે તો કાન સાફ કરવાની બી એક કીટ આવે છે. તો હું તો એ લઈ રાખ્યો છું મારો નાનો બાબો તો કરાવી લે છે પણ મારો મોટો બાબો એને ખબર ની બહુ જ ડર લાગે છે. એને પરાણે જબરદસ્તી કાન સાફ કરવા પડે છે એના તો અને આંખોમાં પણ તમે સવારે ઉઠીને ઠંડા પાણીની છાલક મારો આમ પાણીમાં થોડી આંખોમાં છાલક મારો પાણીથી તો એ એનાથી બી તમારી આંખો એક ચોખ્ખી થઈ જાય છે.
બિલકુલ અને આપણને વાળની પણ એવી જ કાળજી રાખવી જોઈએ વધારે સમય અ લાંબા સમય સુધી આપણે જો માથું ના ધોઈએ તો પણ આપણને વાળ માથામાં ખજવાળ આવી પછી કેટલી બધી ચામડીના રોગો હોવાનું પણ જો ખમ વધી જાય છે. એટલા માટે આપડે વાળ ધોઇએ અને પછી એને સુકવીએ એમાં એવી રીતે આપણને વાળની પણ સારી કાળજી રાખવી જોઈએ એની પણ સાફ સફાઈની પર આપવું જોઈએ
હા બિલકુલ જેમ કે જો શિયાળોને એવું હોય ને તો ચાલો અઠવાડિયામાં એક કે બે વાર આપણે મતલબ માથું ધોય ને તો ચાલી બી જાય પણ આવી રીતે ઉનાળામાં તો તમને એમ લાગે ને કે હજુ આજે ધોયું ને તો દિવસ થોડીને ત્રીજા દિવસે તો તમારે ધોવું જ પડે છે માથું એટલું ખંજવાળ આવવાનું ચાલુ થઈ જાય પરસેવાના લીધે પછી ખોડો થઈ જાય ને વાળની બી કેટલી સમસ્યાઓ થઈ જાય ને એટલે માથું ચોખ્ખું રાખ ઘણા ને તો મે જોયા છે કે એ લોકોને પડી જાય છે વાળમાં કે એ લોકો પોતાના વાળની ધ્યાન નથી રાખતા તો છું
હોય તો આવી બધી સમસ્યાઓ થઈ શકે છે. ચલો તો આપડે બહુ સારી રીતે હં આના વિષય પર વાત કરી કે લોકોને પણ આનો અનુભવ થાય કે આ આપણા શરીરના પાર્ટ પણ આપણને સ્વસ્થ જીવન જીવા માટે આપણને શરીર ને પણ સ્વસ્થ અને સાફ સફાઈ ની બહુ જ કાળજી રાખવી જોઈએ એ જ આપ પણ જીવનનો આ આધાર છે. ચાલો તો ફરી મળીશું ફરી વાતો કરીએ કોઈક વિષય પર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ!